એમ
કેમ છો?
બસ હું એકદમ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું હું તને છે ને સંત કબીર વિશે થોડીક માહિ શેર કરવા માંગુ છું. જે સંત કબીર છે ને ઈ દશિલા ની પંદરમી સદી ના મહાન ભારત ઈએ રહસ્યવાદી હતા. કવિ હતા જો સંત અને સમાજ સુધારક પણ તે હતા તેમની રચનાઓ અને ઉપદેશોએ ભારતમાં ભક્તિ આંદોલન પર શરૂ ખૂબ જ છે ને ઊંડો પ્રભાવ પડ્યો હતો તે સમયમાં આજે પણ તેમના હોદ્દા અને ઉપદેશો સમાજને માર્ગદર્શન આપે છે. અને આપડે એના જન્મ વિશે માહિતી રહીએ ને તો જન્મદેમનુ વારાસણી જેમ કે આ આજનું કાશી એમાં થયો હતો તેમના જન્મ વિશે ચોક્ક્સ માહિતી પણ મળતી નથી પરંતુ મો મોટા ભાગના વિદ્વાનો છે ને એ લોકો એવું માને છે કે જ જન્મ છે ને એનો ચૌદમી સદીના અંતમાં અથવા કે પંદરમી સદીના શરૂઆતમાં થયો હોવાનું મનાય છે અને તેમના ઉછેર વિશે જો આપણે વાત કરીએ ને તો તેનો ઉછેર છે ને ઈ નીરુ અને નીમા નામના મુસ્લિમ વણકર હતા ને તે દંપતી એના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના ગુરુ વિશે હું તને કહું ને તો તેના ગુરુ પ્રખ્યાત હતા સંત સ્વામી રામાનંદ ને પોતાના ગુરુ તેને બનાવ્યા હતા. અને તેમની પાસેથી જ આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવ્યું હતું અને જો આપણે કબીર સંત કબીરનું આપણે જો એની વિચારધારા વિશે આપણે વાત કરીએ ને તો તેને છે ને એકસેરવાદ એટલે એવું કેહેવામાં આવે કે ઈશ્વર એક છે. એટલે એ રીતે આપડે જોઈએ ને તો કબીરદાસજી છે ને નિર્ગુણ બ્રાહ્મણ ના ઉપાસક હતા. અને તેઓ માનતા હતા કે ઈશ્વર એક છે. તેનો કોઈ આકાર નથી. અને તે જ દરેક મનુષ્યના છે ને હૃદયમાં વસે છે. એવું આપડે કબીરદાસજી એવું માનતા હતા, એટલે આડબર જે તેમણે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોમાં છે ને પરવર્ત ધાર્મિક આડમબરો અને કર્મકાંડ અને અંધશ્રદ્ધા. અને મૂર્તિ પૂજાનો પણ એને છે ને સખત વિરોધ કર્યો હતો. એટલે આ છે ને મૂર્તિ પૂજા નો પણ ત્યારે એઈ વિરોધ પણ એને કર્યો.
હા, એ વાત તો એકદમ સાચી જ છે. આપડે જો એમની વાત કરીએ ને. કે અ સંત કબીરની તો ઘણી બધી અ જેટલી આપડે ઘણી બધી માહિતી છે. પરંતુ ઘણી બધી હે ને માહિતીમાંથી ને આપણેે ગમે એટલી વાત કરી. પરંતુ તેમની વાત તો બહુ મોટી છે કેમકે સંત કબીર છે ને એમને હંમેશા માટે છે ને આપડે યાદ જ રાખી છીએ. કેમ કે તેમના ઘણા બધા કાર્યો છે. જે હજી પણ હેને યાદ રાખવામાં આવે છે. કેમ કે ભારતીય પરંપરા દ્વારા છે ને મહાન સંત કવિ એ સમાજ સુધારક હતા. તેમનો જન્મ છે ને ઈસ્વીસન તેરસો અઠ્ઠાણુની આસપાસ વારાસણીમાં થવા હોવાનું માનવામાં આવે છે. તેમનો ઉત તો છે ને નીરુ નીમા નામના વણકર દંપતિ એ કર્યો હતો અને કબીરદાસને પોતાનું જીવન સાદગી સત ત્ય ભક્તિ માર્ગમાં વિતાવ્યું હતું. અને છે ને કબીર નિમણૂક ભક્તિના ઉપાસક હતા. અને તેઓ માનતા હતા કે ઈશ્વર હે ને એક જ છે. અને તેમને હેને મેળવવા માટે મંદિરો, મસ્જિદો કે બ્રાહ્ય આંબન ની જરૂર નથી તેમને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં રહેલી છે ને ઘણી બધી એવી અંધશ્રદ્ધાઓ હતી. જાતિ ભેદ માટે પણ ખોટી માન્યતા હતી. એ બધાનો છે ને તેમણે વિરોધ કર્યો હતો. અને કબીરની રચનાઓ મુખ્યત્વે દોહા શા આખી અને ભજન સ્વરૂપ માં મળે છે. તેમની ભાષા સરળ અને અ લોકબોલી હોવાની સામાન્ય લોકો પણ તેમના વિચાર છે ને ઈ સરળ તા ને સમજી શકતા અ અ હતા. અને તેમના છે ને એક પ્રસિદ્ધ દોહા પણ છે. ઈ દોહો છે ને હું તમારી સાથે છે હે ને શેર કરું ઈ દોહામાં તેમની હે ને સરસ મજાની વાત કરી છે. કે બુરા જો દેખને મે ચાલા. બુરા ન મળ્યા કોઈ બુરા જો દેખ ને મે ચાલા, બુરા ના મળીઆ કોઈ. જો દિલ શોધ્યા આપને. તો મુજસે બુરા ના કોઈ આ દોહો છે ને આપણને અ પોતાની ખામીઓ ઓળખવાનો હેને ખાસ કરીને આ સન્દેશ આપ છે. એટલે સંત કબીર છે ને પ્રેમ, માનવતા, સત્ય, દયા અને સમાનતા નો છે ને સંદેશ આપ્યો. અને તેઓ માનતા હતા કે બધા મનુષ્ય સમાન છે અને કોઈ પણ વ્યક્તિ જ જન્મથી ન ઊંચો કે નીચો નથી હોતો.
હા, અને આપડે જો એનું અ અ તેમણે છે ને સમાજમાં વ્યાપેલી જાતિ પ્રથા હતી. પછી અસ્પૃશ્યતા પણ પેલા તને ખબર હોય તો વધારે હતી ઊંચ નીચની ભેદ. ભાવ બઉ વધારે તો, જયારે છે ને બ્રાહ્મણો તો બઉ વધારે પડતા આપડે જે દલિતો જોઈએ તો ઈ લોકો આરે અછૂત નો વ્યવહાર પણ બધા રાખતા હતા. એટલે એને છે ને ઈ રીતે અસ્પૃશ્યતા અને ઊચ નીચના ભેદભાવને પણ નકારીને છે ને સમાનતા અને માનવતા નો એને પાઠ છે ને ત્યારે ભણાવ્યો હતો બધાને. અને એને સાહિત્યમાં પણ એનું યોગદાન ઘણું બધું જોવા મળે છે જેમ કે કબીરજી એ ભણેલા ગણેલા ન હતા. પરંતુ તેમણે જે કઈ પણ પ પણ અનુભવ્યું હતું ને. એને જોયું હતું ને તેને પોત પોતાની સરળ અને સજડ વાણીમાં વ્યક્ત કર્યું હતું. જો તેમને શિષ્યો એ તેમની વાણીને લેખિત સ્વરૂપ પણ આપ્યું હતું. જે સંત કબીર હતા ને એમના શિષ્ય હતા ને તેને એને સ્વરૂપ આપ્યું. અને એની ભાષાની વિશે જો હું તને વાત કરું ને તો તેમની વાણી માં હિન્દી અવધી, ભોજપુરી, અને વ્રજ ભાષાનું મિશ્રણ પણઅહીં ત્યારે એને જોવા મળે છે. છે ને આ વિધવાનો હોયને એ વિધ્વાનો સંંદુકડી. સંધોકડીનો મતલબ એવો થાય કે પંચમેળ ની ખીચડી હોય ને એઈ. ઈ એને ઈ ભાષા પણ કહે છે. અને મુખ્ય જો ગ્રંથો હોય ને એનો ઈ બીજક છે. તેમની મુખ્ય રચાવનાર ઈ બ્રિજક નામનો ગ્રંથ હતો. એમાં છે ને બધું આ સંગ્રહિત છે. જો બીજક ના છે ને મુખ્ય ત્રણ પ્રકારો છે. એ હું તને કંઉ. સાક્ષી એટલે સાક્ષી અથવા દોહા એટલે એને હે ને સાખી તરીકે પણ ઓળખવામાં આવે. અને સબધ એટલે એનો મતલબ પણ છે ને પદ થાય અને રમેની એ ત્રણેય એના ભાગ છે અને ગુરુ ગ્રંથ સાહેબની જો હું તને વધુ વાત કરું ને તો કબીરદાસજી ના ઉપદેશો એટલા પવિત્ર અને પ્રભાવશાળી હતા કે તેમની ઘણી રચનાઓ શીખ ધર્મના પવિત્ર ગુરુ સાહેબ માં પણ એને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને હું તને જો અંતમાં કહું ને તો તેમને પોતાનો અંતિમ સમય છે ને ઉત્તર પ્રદેશના મ મગહરમાં વિતાવ્યો હતો સમયે એવી અંધધા કે કાશીમાં મૃત્યુ પામનારને સ્વર્ગ મળે છે અને મગરમાં મૃત પામનાને નર્ગ મળે છે એટલે અંશદાને ખોટી માન્યતા તોડવા માટે કબીરદાસ અંતિમ સમય ત્યાં મુ ઘરમાં જ અ વિતાવ્યું હતું.
હા કેમ કે જો કબીરદાસ ને રચના નો સંગ્રહને હેને અ આપડે હે ને બી બીછોક અ તરીકે પણ ઓળખાય છે. અને ખાસ કરીને તેમના દોહા સાખી શબ્દ અને જેવીને રચનાઓનો પણ સમાવેશ થાય છે. તેમની રચનાઓ છે ને સરળ ભાષામાં જીવનનું ઊંડું જ્ઞાન આવ્યું છે. સંત કબીરદાસ નું છે ને અવ અવસાન છે ને ઈસવીસન પંદરસો અઢારની આસ પાસ મગર ખાતે થયું હોવાનું માનવામાં આવે છે તેમના નુકસાન પછી પણ હેને તેમના વિચારોને ઉપદેશો તે સમગ્ર વિશ્વમાં છે ને લોકો માટે પ્રેરણાનું કાર્ય કરે છે. આજે પણ તેમની જયંતિ ઉજવવામાં આવે છે અને તેમના દોહાનું પાઠન કરવામાં આવે છે અંતમાં કહી શકાય કે હેને સંત કબીરદાસ માત્ર એક મહાન કવિ જ નહી પરંતુ એક મહાન સમાજ સુધારક અને આધ્યામિક માર્ગદર્શન પણ હતા તેમને માનવામાં છે ને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું તુ અને તેની સાથે સાથે છે ને તેમને પ્રેમ સત્ય તથા સમાનતા નો પણ સંદેશ હે ને સમાજ ને સમજાવ્યો હતો અને તેમના વિચારો છે ને આજે પણ અ સમયમાં પણ એટલે એટલા જ. પ્રસિદ્ધ છે જે પ્રાસંગિક જેટલા તેમના અ સમય દરમિયાન હતા તેથી સંત કબીરદાસ નું જીવન અને અ સાહિત્ય હંમેશા તા પણ હે ને સારા માર્ગે ચાલવાનું અ પ્રેરણા આપતું અ રહીશે અને જો તેમની વાત કરી ને તેમની આસપાસ સંત કબીરદાસનુ અવ અવસાન છે ને ઈસવીસન પંદરસો અઢારની આસપાસ મગર ખાતે થયું. હોવાનું માનવામાં આવે છે. અને તેમના અવસાન પછી છે ને તેમના વિચારો અને ઉપદેશ તો છે ને સમગ્ર ભારતમાં ઘણા બધા ઉપદેશો અને કાર્ય પણ તેમના રહ્યા છે. અટલે આપડે વાત કરી ને સંત કબીરની તો તેમને છે ને સમગ્ર વિશ્વમાં લોકો માટે પ્રેરણાનું કાર્ય કર્યું અને આજે પણ હે ને તેમની જયંતિ છે ને ખાસ કરીને ઉજવવામાં આવે છે. અને તેમના દોહારનું છે ને પાઠણ પણ કરવામાં આવે સારું હાલો તો હું તમને પછી કોલ કરું.
હા તો આપણેે છે ને બીજી વાર પાછી રેદાશ વિશે ચર્ચા કરીશું.
હા ઠીક છે.